નય બોલો તમે.
કઈ નય મેં કીધું લાય થોડી એ આય વિશે તને ડિટેલ આપી દઉ.
હા
તારી પાસે કઈક નવી વાત હોય એ આઈની તો કે,
નવી તો કઈ નઈ પણ હમણાં આ ટેકનોલોજી બહુ ચેન્જ થાય છે.
જેમ જેમ એક દિવસ જાય છે એમ એમ કઈક બદલાવ આય જાય છે. કે એમાં ને ટેકનોલોજીમાં.
એજ
લાઈક બિઝનેસ માં પણ બહુ મોટી એ આઈ અ શું કહેવાય અસર કરે છે. પછી સ્ટેટ લેવલે કોમ્પિટિશન વધતી જાય છે બધી લેવલે એ આઈ એ તો એટલું બધું ઇફેક્ટ કરે છે ને
હા એજ અને તમે કોલેજ સ્ટુડન્ટ છો કે પછી વર્ક કરો છો
કોલેજ સ્ટુડન્ટ પી વાય માં છું
હા
હજુ તો તારે કેટલા ત્રણ યર્સ બાકી છે ત્યાં સુધી તો એ આઈ તો ટોપ આમ કોમ્પિટિશન પહોંચી ગયો હાઈ એક કોમ્પિટિશન
હા બા બાય ધ વે તમે મને કેમ ના ઓળખો
કોન હો તને
હા
ના ના ઓળખતી નથી હું તને
તો
આ તો બસ તે મેસેજ કર્યો કે એમ ફ્રી છો તો મેં કીધું હા
હું કોઈને ઓળખતી નથી
શું
હું કોઈ ને ઓળખતી છું જ નહી એમ
હા
અત્યારે તો એ તેટલી નવી નવી ટેકનોલોજી અને આપણા રોજિંદા જે જીવનમાં બહુ બહુ જ અમ શું કે ઈઝી બનાવી દીધું છે ઝડપ બનાવી દીધું છે અને આપણા બધા લાઈફમાં તો એટલું કામ આવે છે ને
એ જ
પછી એ આઈ માં પણ કેટલા બધા જોને ઇન્ટરનેટ પછી ક્લાઉડ કોમ્પ્યુટિંગ પછી ફાઇ ફાઈવ જી રોબોટિક્સ અને સ્માર્ટ ઉપકરણો જેવી ટેકનોલોજી પછી દા બધા ક્ષેત્રમાં ઉપયોગમાં પણ થાય છે
હા
અત્યારે તો એ આઈ ના લીધે એજ્યુકેશન પછી પછી આપણું હેલ્થ પછી અ શું કેવાય ફાર્મિંગ પણ અને બેંકિંગ સિસ્ટમ થી લઈ બધું આ માં એટલા ક્ષેત્રોમાં એટલા બધા શું કહેવાય ફેરફારો આવ્યા છે ને કે ના પૂછો વાત બધું ઈઝી કરી દીધું છે ફાર્મિંગમાં પણ બહુ જ ઈઝી
ઇન્ડસ્ટ્રીઝ માં બી એવી રીતે હેલ્પફુલ થાય છે એ આઈ
હા બસ માણસો કરતા તો મશીન માં એક કમાન્ડ આપ આપી દયો એટલે કામ જ થઈ જાય
એ જ
ઓછા કલાકોમાં અને પ્રોડક્ટી હા બિઝનેસ માં તો એ આઈ વગર તો ચાલે જ નહી
બધામાં અત્યારે એ આઈ આઈ ગયો છે
હા માણસો વગર તો થોડા કલાકોમાં ને પાછું પ્રોડક્ટ તેવું કામ પણ આપણાને એક કર દે
હા
અત્યારે તો પણ એઆઈ નું શું કેવાય, નોલેજ હોવું તો બોવ જ આપણા ને એ ગણાય ઇમ્પોર્ટન્ટ કેમ કે આપડે જયારે ઇન્ડસ્ટ્રીમાં આવીશું ત્યારે તો કેટલા મોટા પાયે પર્યાય વધી ગયો હશે આગળ હજુ તો તારે ત્રણ વરસ બાકી છે, તઈ સુધી તો તારે અત્યારે તમારા છોકરાઓને તો ફોન માંથી ને તમે બધા ગજબ શીખી જવાના
હા
એકદમ મજબૂત પાયો
અને આઈટી તો અમારે સબ્જેક્ટ બની ગયો છે, હવે ઈ
મને તો નથી ખબર, તે કીધું ત્યારે ખબર પડી.
હમ્મ
કઈ સ્કૂલમાં
મઘર કેર
અચ્છા એમાં આઈટી કરીને, એક અલગ સ્પેસિફિક સબ્જેક્ટ આવે છે.
હા
નાઈન્થ માંથી આવે એ બોવ મોટી વાત કેવાય.
એજ
પાછું એ. આઈ. તો આમ આપડા ન લાગે જ નહી કે કઈક ટેકનોલોજી છે, એ તો હરતો-ફરતો માણસ હોય ને એવું જ લાગે, ડિસિઝનમાં બી વિચારોમાં આપણા ને આપડી જોડે કમ્પેર કરતું હોય ને એવું જ હોય છે.
હા
પછી આમ મોબાઈલ ની ફાઈવજી ટેકનોલોજી લઈ લેને એમાં ફાઈવજી મોબાઈલની નવી પેઢી છે, પાછી જે ખુબ જ આપડે શું કેવાય ઝડપી ઇન્ટરનેટ આપે છે, બરોબર જઈ જાય તે બસ ફાઇવજી ઇન્ટરનેટ હોય, એટલે સ્પીડ પણ ઇન્ટરનેટ ની એટલી ફાસ્ટ જ આવવાની છે. એટલે કસુ વિડીયો કોલ, કોઈ બી મેસેજ બેસેજ આપડે પોઝ થયા વગર આપણું કામ કેટલું ઝડપથી થઈ જતું હોય છે.
અત્યારે તો પણ ઓનલાઈન ગેમિંગ, હા બોલ
અમને બી અત્યારે એટલા લેવલ નું શીખવાડે છે, ને કે
હા
હજી સુધી વસ્તુ રિસ્ટર નહી કરતી એ આગળ
ઓ.. હો
હા
મતલબ કેટલા લેકચ અ.. પીરિયડ્સ હોય, વીકમાં
વીકમાં છ અને છ દિવસ હોય. એક દિવસ ના હોય ખાલી, ના-ના મતલબ પાંચ દિવસ હોય, એક દિવસ ના હોય.
થિયરી કે પ્રેક્ટિકલ? ઓહ.. ગુસ્સા માં પછી અત્યારે તો બધા ગેમિંગમાં પણ કેટલા બોઇસ, કેટલા બધું ગાંડા થઈ ગયા છે જ્યાં જઓ ત્યાં ઇન્ટરનેટ. હમ્મ એને કેટલા લોકો છોકરાઓ ગેમિંગમાં ને ગેમિંગમાં તો ફ્યૂ ચર બગાડી દેતા હોય છે.
સાચી વાત છે ગાંડા થઈ જાય છે.
તો. પછી અત્યારે ક્લાઉડ કોમ્પ્યુટંગ, બોલ.
ના ના બોલો બોલો તમે.
અત્યારે તો ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં ડે ટા અને સોફ્ટવેર પર શું કેવાય ઇન્ટરનેટ પર સંગ્રહ થાય શકે છે જેમ કે ગૂગલ ડ્રાઈવ, વન રાય પછી ડ્રોપ બોક્સ
હમ્મ.
પછી એના એડવાન્ટેજિસ પણ કેટલા મસ્ત છે કે કઈ થી પર આપળા ડેટા જોઈએ ને બસ ત્યાંથી મળી જાય ને આપળા ડેટ પણ સિક્યોર રે છે અને પછી સ્ટોરેજની પણ આપળા ને ફેસિલિટી અવેલેબલ થઈ જાય છે.
હા એજ લાઈક કે આપળે કઈ પણ વસ્તુ કરવી હોય ને તો એ આઈને કેએ તો કરીને આપે આપણને.
હા એ વાત ખરી હા એ તો બો જ આપળા માટે યુઝફુલ છે.
ફોટો છે મતલબ ફોટો મારે એડિટ કરવો છે બેક ગ્રાઉન્ડ ચેન્જ કરવું છે યા તો પછી મારે કપડાં ચેન્જ કરાવા છે લાઈક રિયલ જેવું જ કરી ને આપે આમ લાગે જ નય એ આઈ છે એમ.
આપળે બિઝનેસ કરવો હોય ને એકાદ તો સોશિયલ મીડિયામાં કઈ પણ પોસ્ટ તેમાં તો બોવ જ યુઝફુલ, આપળી જોડે જે અવેલેબલ ના હોય ને એ બી બતાઈ દે એન નામ એ આઈ.
સાચી વાત છે ઇન પ્લેસમાં એટલું બધું યુઝ થાય છે જેમ કે આ પણને કોઈ વસ્તુ ની જગ્યા ખબર નથી તેની જગ્યા ફાઈન્ડ કરવી છે રેવાની એની અંદર આ જુબાજુની જગ્યા બી કઈ છે મતલબ ફરવા લાયક એવી રીતે.
હ અનવિથ ફોટોગ્રાફ્સ પાછુ આપળાને મોકલી દેતું હોય છે એટલે આ
કઈ જાય
એટલે આપડે ખોવાઈ પણ ના જાય ભૂલ થીન પણ.
હા.
પછી સાયબર સુરક્ષા પણ એટલી જ આપે છે એ આઈ હા પછી કોમ્પ્યુટર મોબાઈલ અને ડેટા હેકિંગ, પછી વાયરસ અને ઓનલાઈન બધા જે હમલાસ થતા હોય છે એનાથી ડેટાને પણ સમટાઈમ્સ આપળાને શું કેવાય પ્રાયવસી તો પ્રોવાઈડ કડે જ છે જ જેટલું હાર્મફુલ છે એટલું સેક્ય્યોર લેવલ નું પણ એટલું જ છે
હા
એને બે રીતે યુઝ કરી શકાય કાતો તમે સીધી રીતે કરો સાયબર સિક્યુરિટી લીધે બાકી તો બધા હેકિંગ તરીકે કરે છે.
સાચી વાત છે અમને હેકિંગનું પણ શીખવાડ્યું તું સરે.
અચ્છા, ત્રણ ટાઈપ ના હેકર્સ હોય છે ને વાઈટ.
હા વાઈટ, ગ્રે, બ્લુ રૂગ
હા, હા હા સિક્યોર રાખે વાઈટ. અમે બ્લેક વારા આપડ સ ડેટા એ કરે. અને પેલા જે વચ્ચે થયા હોય એનું હું ભૂલી ગઈ છું યાદ નથી કઈ.
યાદ નથી એ મે બી બેંક અકાઉન્ટ્સને એવું બધું કંઈક એ કરતા હોય છે.
હા
આ અને એપ્લિકેશન પણ છે, એકાઉન્ટ ચેક કરવાની લિનક્સ છે.
હા હા હા હા પછી રોબોટિકસમાં પણ એવો રોબોટ બનાવવામાં આવ્યો. કે જે માણસ જેવા ઘણા કામ કરી શકે છે.
હા
અને જે ફેક્ટરીમાં, હોસ્પિટલમાં, પછી અંતરિક્ષ સંશોધનમાં, પછી ફાર્મિંગમાં યુઝ- ફુલ થાય છે. આ રોબર્ટની તો એકદમ મસ્ત જ આમ બનાવી દીધી હોય ને ટેકનોલોજી એમ લાગે છે.
અહીંયા તો પણ ઇન્ડિયામાં હજી ઓછું છે પણ બહારના દેશોમાં તો એટલું બધું એઆઈ થઈ ગયું છે ને!
હા એ લોકો તો એન પર ડીપેન્ડ- ડેન્ટ હોય છે. અને લોકોને ટ્રસ્ટ પણ છે એમના પર એમ. કેમ કે તેમની કેમ કે તેમની એ લોકોની તો શું કેવાય? મગજ એટલું દોડે છે ને એઆઈમાં તો એ લોકો ટ્રસ્ટ કરી શકે એ લોકોને ખબર છે કે એઆઇ કંઈ ભૂલ નહીં કરે.
કે આપડા ડેલી રૂટીનનો પાર્ટ બની ગયો છે હમણાં.
હા સાચી વાત છે. પછી ડિજિટલ પેમેન્ટની પણ એક ટેકનોલોજી આઈ જ ગઈ છે ને યુપીઆઈ ફોન- -પે, ગૂગલ-પે, પેટીએમ, એ તો એકદમ એ સુવિધા તો બધાને એટલી ગમે છે ને જ્યાં જો બસ મોબાઈલ કાઢી ને પેટીએમ. ગૂગલ.
એ સાચી વાત છે. ઈ. ઈ લાઈબ્રેરી ઈ બુક્સ બધું જ.
હા જોડે ફોન. પૈસા રાખવાની તો જરૂરત જ નહીં. પડતી. બસ એક ના ના. ફોન માં જ બધું આવી ગયું છે. અત્યારે તો, એ પણ બહુ સારી છે. કે આપડે ડાયરેક્ટ પૈસા બેંકમાં જમા થાયને બેંક. માંથી ના જ કટ થાય. એટલે આપડી જોડે પૈસા રે ને. તો આપડે યુઝ કરવાના હતા ને.
હા.
ગૂગલ પે. પણ પેટીએમ તો આમ ટોપ લેવલે પહોંચી ગયું છે અત્ય્યારે યુઝ. જેનો. કેટલો વધી ગયો લોકો કેશ રાખતા પાંચ રૂપિયા નું પણ પેમેન્ટ ઓનલાઈન કરે છે.
એજ.
પછી ઈ વી વ્હીકલ્સ પણ કેટલા વધી ગયા છે. અને પેટ્રોલ ડીઝલ ના બદલે તો બે. ટરીથી ચાલે છે પાછા.
એ જેના પેટ્રોલ ના ભાવ બી હમણાં બહુ વધી ગયા છે લાઈક એટલે બધા ઇલે. વિહિકલ કરે છે.
હ સારું તો ચલ હવે હું તને બીજી રી. લ્સ પછી આપીશ હ.
હા. વાંધો નહી.
થેન્ક યુ.
હા, થેન્ક યુ બાય.